બીજું હુ છે છે મજામાં
બસ મજામાં તમે કહો
બસ મજામાં મેં કીધું કે ઘણા ટાઈમ થી ફોન નથી કર્યો એક ફોન કરું
બબ હવે શું થયું શું કશો બોલો
હલો અવાજ આવે છે
હા અવાજ આવે છે હા બોલો શું થયું શું કહો શકો
બધા મજામાં કરે
બસ બધા મજામાં
મે કીધું ઘણા ટાઈમ થી વાત નહી થ મારે તને એક વાત પૂછવી હતી એટલે મેં તને ફોન કર્યો
હા હા બોલો બોલો શું કેતા હતા કો મને
એટલે મેં કીધું હવે એકદમ અભ્યાસ પૂરો થવા લાગ્યો છે ને બધા નોકરી માટે તૈયાર કરી વનશે તો મને સમજાતું નતું કે ક્યાંથી શરૂઆત કરવી તો તકે લાઈ તના પૂછ
બરાબર એમાં કશું નથી તમારે પહેલાં તો કશું જ કરવાનું નથી અત્યારે અભ્યાસ પૂરો થયો છેો તો થોડુંક રિલેક્સ થ અને પહેલાં તારે નક્કી કરવાનું છે કે તને કયું કયું ક્ષેત્ર ગમે છે કે કયા ક્ષેત્રમાં તારી રુચિ વધારે છે કે કાયમાં તને સૌથી વધારે ફાવે એવું છે એ રીતના બધા જોડે બેસ અને વાત કર કે કયો રસ છે એમાં પહેલાં તું નક્કી કર કે તને શેમાં વધારે થશે કમ્ફર્ટેબલ એટલે સારું રહેશે તને
બરોબર એટલે મને છે ને આમ તો કમ્પ્યુટર અને ટેકનોલોજીમાં રસ છે પણ થોડુંક લોન લાગે છે એમાં એમ
હમ એમાં બીવા જેવું કઈ નહીિ અત્યારે તો અ ઓનલાઈન આપણે બહુ જ બધા અભ્યાસના ક્ષેત્ર છે બહુ બધા આપણે અત્યારે જોવા જઈએ તો આપણી માટે વિકલ્પો પણ છે એટલે ઓનલાઈન કોર્સ પણ સૌથી થી વધારે છે સારી સીિલ્સ અને થોડાક ટાઈમમાં થોડાક મહિનાઓમાં જ આપણે સારું સારું એવી આપણે પોતાની જે કૌશલ્યતા છે સ્કીિલ્સ છે એ બધું આપ આપણે કરી શકીએ વ વિકસી શકીએ આપણું એમ તે રીતના બહુ બધા આજે ઓનલાઈન પ્લેટફોર્મ અવેલેબલ છે આપણી માટે
હા બરોબર છે તો તું અત્યારે શું કરી રહી છુ
હું અત્યારે એક આઈટી કંપની છે એમાં ઇન્ટર્નશીપ કરું છું એમાં ક્લાઉડ અને સાયબર સિક્યોરિટી એ પણ જોડે જોડે મને શીખવાડે છે
બરોબર છે એટલે ઇન્ટર્નશીપમાં શું કામ કરવાનું હોય
ઇન્ટર્નશીપમાં આપણને કશું હોય નહીં શરૂઆતમાં આપણને શીખવાડે ટ્રેનિંગ કરે નાના નાના જે એ લોકોને પ્રોજેક્ટ મળ્યા હોય તે આપણને બતાવે એની ઉપર કેવી રીતના કામ કરવું એ શીખવાડે ધીમે ધીમે આપણને આ એક એક સ્ટ એક એક પગલું ઉપર કરેને જવાબદારી આપણને આપતા જાય કે તમારે જ્યારે તમે સાચેમાં જ નોકરી કરશો શીખવા જશો અને ડાયરેક્ટ તમે બજ પ્રોપર તમને પરમનન્ટ કરી દેસે નોકરી માં કે કેવી રીતનું છે તો તમારી જવાબદારીને કેવી રીતના તમે કામ કરી શકો છો એ તમને ખબર પડશે એની અંદર કે બજારમાં કઈ રી રતનું ચાલે છે
તો સેલેરી ને બધું કેવી રીતે મળે આમાં
ના ઇન્ટર્નશીપમાં આપણે સેલરી ના હોય આપણે શીખીએ છીએ અમુક જે કંપની હોય એ આપણને ઇન્ટર્નશીપ આપવાના પૈસા આપે અને આપણેે ભથ્થું કહીએ અને અમુક કંપની છે જે આપણી જોડે થી પૈસા બી લે શ શીખવાડવાના સર્ટિફિકેટ આપવાના નમબરના અને અમુક જે સારી એવી કંપની છે એ આપણને શીખવા શીખવાય બી ખરી અને એનું આપણને ભથ્થું પણ આપે
બરોબર છે અચ્છા આ રીત ન હોલ પછી ઇન્ટરવ્યુ માં શું પૂછ્યો તો આ લોકો
ઇન્ટરવ્યૂમાં આપણે આપણનો પરિચય પૂછે કે તમે અભ્યાસ ક્યાં કર્યો છે તમે કઈ કયા ક્ષેત્રમાં સારા છો તમારી ટેકનિકલ તમારી ટેકનિકલ કૌશલ્યતા કેટલી છે તમને કઈ એકદમ આમ કપટી પરિસ્થિતિ આવી જાય તો તમે કેવી રીતના નિર્ણય લેશો તમારે કેમનું તમે કામ કરશો તમે અમારા કંપની માટે અવેલે શું કેહેવાય યોગ્ય છો એના કારણ જણાવો તમારી કેવી રીતના કરશે એમ અંગ્રેજીમાં તમને વાત કરવાનું કે ગુજરાતીમાં કે. અલગ અલગ બધા વાત કરે તમારા જોડે.
હા એટલે આમાં બરોબર એલે કેવાતો ઓન સ્ટેજ.
હ.
એવા જ ત્રણ સ્ટેજ હોય
એટલે પેલા તો તમને એચઆર જે એચઆર હોયને તમને ફોન આવે કે તમે ભાઈ તમને ઇન્ટરવ્યુ માટે અમે બોલાવીએ છીએ
હા
લેચર ઇન્ટરવ્યૂ માટે બોલાવેચર ન ઇન્ટરવ્યૂ થાય પછી કોઈ ટેકનિકલ કંપની છે જેમ કે આઈટી કંપની છે જો તમારો બીજો રાઉન્ડ બી થઈ શકે કે તમે તમારે તમને જે પ્રોજેક્ટ આપીએ છીએ એમાં એ પ્રોજેક્ટમાં તમને કોડિંગ છે કે કઈ રીતનું તમે કામ કરો છો તમારો શીખવાની ક્ષમતા તમારી કેટલી છે એ બધું જોવે અને છેલ્લો રાઉન્ડ પછી આપણે સિલેક્ટ થઈ જઈએ સેકન્ડ રાઉન્ડમાં એટલે છેલ્લા રાઉન્ડમાં આપણને ફરી વાર બોલાવે આપણને સિલેક કરી દીધા હોય તો બોલાવેને આપણને. આપ સેલેરી શું છે પગાર શું આપીશું કયા દિવસો છે બધું સમજાવે. એમાં આપણી જોડે થોડું ક કરે કે તમે. આટલી સેલેરી લો અમે આટલી આપીશું એ રીતના વાત કરે. પછી તમે એગ્રી થઈ જાાવ તમે એ એ લોકોની વાતથી સહમત થઈ જાાવ બધું પ. જાય પછી. તમને ફાાઈનલ કોલ ઓફર લેટર આપી દે એપોઈન્ટમેન્ટ લેટર આપે. કે હવેથી તમે આ તારીખે. થી તમે ચાલુ તમારી તમારું કામ કરી શકો છો અમારી કંપનીમાં.
હા બરોબર અને આમાં. તો રીઝ્યુમ કેવી રીતે બનાવવાનું હોય આમાં તમને અનુભવ હશે કદાચ.
રિઝ્યુમ રિઝ્યુમ બનાવવા માટે અત્યારે બહુ બધા. એપ શું કેહેવાય એપ્લિકેશન એ બધું છે પણ એ સરળ અને રિઝ્યુમ કેવું હોય આપ. આપણે સરળ અને એકદમ સ્પષ્ટ. એમાં આપણે શું શિક્ષણ મેળવ્યું છે આપણી કૌશલ્યતા શું છે આપને. કેટલા સર્ટિફિકેટ મળ્યા છે કેટલા કોર્સ કર્યા છે. એ બધાનો એની માહિતી અંદર હોવી જોઈએ આપડણે. અંગે જ તમારે આપણે અનુભવ હોય. તો આપણે શું અનુભવ છે કઈ કઈ કંપનીમાં પહેલાં કામ. કરી ચુક્યા છે આપણને શું આવડે છે શું નથી આવડતું એટલે નથી આવડતું એ તો ના લખાય. પણ શું આવડે છે આપણા આપણાથી સારું કોઈ નથી કરી શકતું એમ. એ રીતના એટલે જેમ કે કોઈ વ્યક્તિ હોય કે આપણે. કોડિંગમાં સારું હોય તો એ લખી શકીકે કે હું કોડિંગ સારું કરી શકું છું મને. આ ભાષા વધારે આવડે છે કોમ્પ્યુટરની એ રીતના તમે. અંદર લખી શકો. એકદમ આમ સ્પષ્ટ અને શબ્દ એવા હોવા જોઈએ કે સામે વાળાને ખબર પડી જાય. તરત જ. કે અમુક બોલ્ડ કરવાનું હોય એ એકદમ ઘટું કરો ને ઘટું કરવું પડે. એ બધું તો આપણે જોવું પડે અંદર એ રીતના સરળ નાનો અને વ્યવસ્થિત. એ રીતના આપણે આપણું બનાવવાનું અત્યારે તેની માટે અલગ અલગ શું કહેવાય આપણા. મોબાઈલ ઉપર એપ્લિકેશન્સ પણ છે. એટલે એનાથી એક બે મિનિટમાં કતો. થોડીક જ થોડાક જ સમયમાં આપણને આપણો રિઝ્યુમ બનીને આવી જાય.
હા અને તો તમારે દરરોજ કેટલો ટાઈમ તમારે તૈયારી કરવી પડે પછી કઈ ટીપ્સ વધારે માંગે છે પછી કયા સર્ટિફિકેટથી કયો ફાયદો થાય
બર ઓછામાં ઓછા તો જોઓ બે ત્રણ કલાક જ હોય છે અને આપણે સર્ટિફિકેટ જેમકે જોઓ ને. આપણે એકાઉન્ટ એકાઉન્ટ છે બરાબર. તેમાં સી એ તમારે કરો છેો તો ટેલી છે સેપ છે. એવા અલગ અલગના એપ્લિકેશનના કોર્સ ને બધું કરાવતા હોય બરાબર. તો તમે એ કોર્સ કરીને તમાર. તમે એ સર્ટિફિકેટ મેળવ્યું છે તો એ સર્ટિફિકેટ બી તમે રિઝ્યુમમાં લખી શકો છો. તો તમે કઈ રીતના. વધારે શીખી શક્યા છો શું છે એ બધું તમારી અંદર આવી જાય.
ઓકેી. બરોબર એટલે આ રીતનું આ બધું કરવું પડે આમાંમને.
હા હા.
બરોબર છે એટલે મારો પણ વિચાર હવે એવોજ. છે કે આ બધું કરવું જોઈએ પણ બને તો બધું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે આ બધું. પણ મુ પછી આમાં નોકરી કરવી જોઈએ જોડે જોડે બીજો અભ્યાસ કરવો જોઈએ.
હા કરવો જોઈએ અને જો આપણને સમય મળતો હોય અને નોકરી સારી હોય તો આપણે જોડે જોડે બીજો અભ્યાસ પણ થાય આપણાથી
હમ્મ બરોબર છે. હા એટલે નવી સ્કીલસ તમને શીખવા મળે છે તમારા કરિયરમાં વિકાસ થાય આગળ
હા એ કરિયર માં વિકાસ બી થાય અને સારું બી રે એવું અમુક કંપની બીવી હોય છે કે જે આપણને નોકરી કરતા હોઈએ. તો જોડે આપણને આપણને શીખ શીખવા માટે બી એ લોકો પૈસા આપે અમુક કંપની એવી બી હોય છે. એવું બી કે કે તમે આ એક્ઝામ આપો. આપણને પ્રેરણા આપે કે તમે એક્ઝમ આપશો નને આપણે એમાં સારું એવું આપણું બતાઈએ. આપડું યોગ્યતા ને બધું બતાવી એના રિઝલ્ટ પર આવે તો એ સર્ટિફિકેટ તમે મુક મુકો તો કંપની બી તમે કંપની તમને એનું ઇન્ક્રીમેન્ટ આપે કાં તો બોનસ આપે એ રીતના તમને પ્રોત્સાહન આપે. તી હોય છે.
બરોબર છે સવારી વાત સાચું ચલે મને શું કે આ બધા ની કે જરાએ એ ખબર નથી. તો મને થયું કે લાવું તમને પૂછું શું એટલે જ ખબર પડે જેમ કે આ બધું મને કશું જ નતું ખબર આઈટી લાવ. પછી કંપનીમાં સેલેરી હોય રિઝ્યુમ કેવી રીતે બને પણ આના માટે તો પણ રોજ થોડું થોડું શીખવું પડશે અને પ્રેક્ટિસ કરવી પડશે ને તો પછી હું
રોજ તમે કરશો એટલે આપણેે શું કહેવાય પેલા શરૂઆતમાં લાગે કે નથી થતું. તું આમ છે તેમ છે પણ ધીમે ધીમે રોજ આપણને આઈ જાય આપણા રૂટીનમાં આપણા કામમાં એટલે પછી એકદમ આપણને સહેલું લાગવાનું ચાલુ થઈ જાય.
હા એ વાત તમારી બી સાચી છે.
એટલે.
કોઈ વાંધો નહી તો હું હવે એક કામ કરીશ આ બધા કોર્સ ને બધી વી તે વિશે જોઈશ એકદમ ડિટેલમાં પછી ક્યાંથી થાય છે ક્યાંથી કરાય કઈ કંપની માં કેવી જોબ મળે છે એ બધુ તું જોઈશ મને કઈક એવું હશે તો હું તમને ફોન કરીશ
પાક્કું અને કંપની બી અત્યારે તો અમુક કંપનીઓ હોય છે કે જે સારી હોય છે કે જે પોતાના એમ એ્લોયને સમજે છે અને બધું કરે છે અત્યારે તો એટલે વાંધો નહીં આવતો કંપનીમાં
બરોબર છે કઈ વાંધો નહી તો હું અત્યારે બધું જ જોવું અને પછી મને એવું કઈ લાગે છે તો હું તમને ફરી કોલ કરીશ કઈ માહિતી છે ઇતિહાસ છે તો
ચોક્કસ ચોક્કસ કરજો હા ચલો હા આવજો